હલો
હલો
અવાજ આવે છે હા હા હવે આવે છે
હા મને પણ તમારો અવાજ આવે છે તો નમસ્કાર કેમ છો તમે
બસ મજામાં છું તમે બોલો ન
હા અમે પણ સુંદર અને સારા એવા સ્વસ્થ છીએ તો આજે હું નવો એક ટોપિક લઈને આઈશું શિક્ષક આજે હુ કોલેજમાં ભણવા ગયા હતા તો મને એક મારા સારા એવા ટીચર છે તેમને જોઈને મને વિચાર થયો કે આજ આપણે એક શિક્ષક વિશે વાત કરીએ
હમ
તો કેવો લાગે તમને આ ટોપિક
શિક્ષક બ ખુબ જ સરસ છેને મને ખુબ જ ગમે છે એ શિક્ષક ટીચર જેવી છે એ આપણા ગુરુ કહેવાય જેમ કે આપડા પેલા શિક્ષકથી માતા પિતાઓ છે શિક્ષકો નો
હા તો હું કહું કે શિક્ષક જે છે આપને હા તો બોલો
એ આપે કહીએ તો શિક્ષક એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે એ ઘણા લોકો કહે છે કે, જ્યારે માતા પિતા જન્મ આપે છે અને જીવન શિક્ષક જીવન જીવવાની દિશા આપે છે બરાબર અને બાળકનું ભવિષ્ય ઘડવામાં સૌથી મોટો ફાળો કહિએ તો એક શિક્ષક નો જો હોય છે કે શિક્ષક વગર દુનિયા તમને ના ખબર હોય કે કેવી રીતે ચાલે આપણે જોઈએ તો આપણા જે ભગવાન હતા એના પણ ગુરુઓ હતા. શિક્ષકો તો જેમને એને જ્ઞાન આપ્યું અને એટલા મોતા કઈને એને સક્ષમ બનાવ્યા વસ્તુઓ માટે તો શિક્ષક આપણા જીવનના ખુબ જ મહત્વના છે
હા તમે સાચું કવ છો, અને હું તો કહું કે આમાં શિક્ષક જે છે એ ખૂબ જ, તમે રીતે કહ્યું એ રી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે એક શૈક્ષ એક સ્ટુડન્ટ ના સફળતાની પાછળ જેટલો માતા પિતા નો હાથ હોય છે, એટલો જ એક શિક્ષક નો પણ હોય છે તો એ ખૂબ જ ગર્વની વાત કહેવાય છે
હમ..
તો શિક્ષક જે છે એ માત્ર ખાલી પુસ્તક જ નથી પઢાવતા. પણ એ આત્મવિશ્વાસ પણ વધારે છે એક બાળકનું તો સારો એક શિક્ષક એ જ હોય છે, જે વિદ્યાર્થીના મનનો દૂર નો ડર જે હોય છે એ દૂર કરતો રહે, અને સાચું શિક્ષક ક્યારેક વિદ્યાર્થીને નાનો નથી સમજતા હોય છે પરંતુ તેને આગળ વધારવામાં એ ખૂબ જ પ્રયત્ન કરતા રહે છે. તમને યાદ હશે કે, એટલે કોઈ પણ એવી સ્થિતિ હશે કે જયારે એવા કોઈ હશે જે તમને સપોર્ટ કરી હશે ભલે કઈ કઈ પણ બાબત હોય ભણવાની બાબત હોય કે કઈક તમારા મનમાં વિચારો ચાલ્યા હોય કે પછી કઈ પરીક્ષા નું હોય તો શિક્ષક જે છે આપણા મનના હાવભાવ સમજી જતા હોય છે અને આપણને કે છે કે તમે વધારે ડરશો નહી. બધું સારું થઈ જશે. વધારે વિચારશો નહી. જેટલું આપણને મા બાપ સમજે છે એટલું જ આપણે એક શિક્ષક ને સમજતું હોય છે
હમ તમને બરાબર કીધું મને પણ મારા એક શિક્ષક હતા જ્યારે મને હું જયારે ભણતી હતી ત્યારે મને ઇંગ્લિશ સબ્જેક્ટ થી મને ખુબ જ બીક લાગતી હતી કે હું મારાથી નહી થાય બહુ વસ્તુ બહુ હાર્ડ છે, કઠિન છે, મારાથી નહી થાય. તો મારા શિક્ષકે કીધું કે.. આ તો બધી વસ્તુઓ બકવાસ છે તું ચિંતા ના કરીશ તું કરીશ મને ખબર છે હું તારો સાથ આપીશ તો એ શિક્ષકે મને પ્રોત્સાહન આપ્યું એને થોડું થોડું વસ્તુ મને શીખવાડયુ- અને હવે મને ઈંગ્લિશ બોલવાથી બીક નથી લાગતી હું કોઈ બી વ્યક્તિની- સમજી શકું છું ઇંગ્લિશમાં કઈ શું વાત કરે છે. હું સામે જઈને વાત કરી શકું છું ઇંગ્લિશમાં તો શિક્ષક ખરેખર કહીએ તો ખુબ જ પોતાના સ્ટુડન્ટસ માટે ખુબ જ બહુ બધું કામ કરે છે તો એ બહુ મોટી વસ્તુ કહેવાય અને આપણને શિક્ષકને બ ગુરુ તરીકે જ માનીએ એ વસ્તુ રાખવી જોઈએ આપણને- અને હવે આપણે જોઈએ છીએ કે અત્યારના શિક્ષણમાં પણ ઘણું બધું અપડેટ થવા લાગ્યું છે. કે નવી ટેકનોલોજી છે નવા વિષયો છે. નવા શિક્ષણ પદ્ધતિઓ શીખવાડે છે સ્માર્ટ- પ્રોજેક્ટ ઓનલાઈન ક્લાસીસ છે અત તો- ઓનલાઈન ક્લાસીસ નો ખૂબ જ સ્રેન્ડ ચાલી રહ્યો છે કે ઓનલાઈન ક્લાસ કર લો ઓનલાઈન ક્લાસ કર લો- જયારે કોરોના પછી શિક્ષણ બદલાયું ત્યારે- ત્યારે તો કોરોનાના સિઝનમાં તો ભાઈ ઓનલાઈન શિક્ષણ જ ચાલતું હતું. કેમ કે ત્યારે એ કોરો કોરોના ચાલતા હતા અને ઘણા લોકો એમાં કેટલા બધા મૃત્યુ- પામ્યા હતા છતાં તેમને મહેનત- કરીને વિદ્યાર્થી નો અભ્યાસ ચાલુ રખાયો- કે ઓનલાઈન થી છોકરાઓનું ભવિષ્ય ના બગડે-
હા તમે સાચું કવ છો અને હું શિક્ષક? માત્ર આપણને ભણાવતા નથી પણ એ શિસ્ત પણ શીખવે છે. કે આપણે સમયસર આવવું જોઈએ સત્ય બોલવું જોઈએ- મહેનત કરવી જોઈએ જો આપણે મહેનત કરશું તો જ- ળ વધશું અને બીજા ન આદર કરવો જોઈએ ક્યારેય- કોઈ ન અપમાન ના કરવું જોઈએ- એટલે શિક્ષક આપણને ઘણું બધું શીખવે છે.
હમ
અને જે રીતે તમે કીધું કે આજકાલ ટેકનોલોજી વધી રહી છે તો હવે સ્માર્ટ- પ્રોજેક્ટ ઓનલાન ક્લાસ આપણે સારી રીતે- શીખી શકીએ છેએ તો તેમાં એક શિક્ષક જે હોય છે જે આપણી માટે ખૂબ જ મહેનત કરી રહ્યું છે. કે જે આપણે માટે સારા એવા સબ્જેક્ટ લઈને આવે છે એને વિડીયોઝ બનાવે છે. અને યુટ્યુબ પર એ ફ્રીમાં આપણને બતાવે છે. તો એક શિક્ષક કેવું હશે જે આ. ખાલી બાળકો માટે વિચારે છે. જે રીતે આપણે મા બાપ આપણને નિસ્વાર્થ ભ પ્રેમ કરતું હોય છે એ રીતે શિક્ષક પણ- આપણને આગળ વધારવા માટે કેટલું બધું કરતું હોય છે.
હમ તમે બરાબર કીધું એ શિક્ષક ના હોય ને તો. છોકરા નું જ્ઞાન અધૂરું છે. કઈ દિશામાં જવું એથી બેટર એડવાઈસ શિક્ષક સિવાય કોઈ ના આપી શકે છે. તમારી જિંદગી માં આગળ શું કરવું બે રસ્તા છે એમાંથી કયા ચૂઝ કરવા- એક સારું ગાઈડન્સ પણ એક શિક્ષક જ આપ શકે છે. તો આપણેે ઘણી વખત જોઈએ છેએ કે શિક્ષક આપણા માટે- આપણને જે ભણાવવાનું એ પેલા પોતે ભણે આખી રાત જોવે-
પછી આવીને આપણને ભણાવે છે અને આપણને લાગે છે કે શિક્ષકો ઘણી વખત અત્યના યુગમાં જે- સ્ટુડન્ટ છે. એને એમ લાગે છે કે શિક્ષકો તો કઈ કરતા નથી એને કઈ આવડતું નથી. પણ એમને નથી ખબર કે જે એકચુઅલમાં જે શિક્ષકો છે એ કેટલી મહેનત. કરે છે પોતાના સ્ટડને કક શીખવાડવા માટે કેટલું બધું કરવા જોઈએ. અને હું તો માનું છું કે શિક્ષકોને તો પુરસ્કાર આપવો જોઈએ પુરસ્કાર સમારોહ હોવું જોઈએ. કે જે બહુ બેસ્ટ શિક્ષકો છે એમને સન્માનિત કરો તમે-
હા સાચું કવ છો તમે કે જે રીતે સ્ટુડન્ટને સારા માર્કે- અને સારા રઝ એમને પુરસ્કાર મળે એ રીતે શિક્ષક ને પણ પ્રોત્સાહન એવું મળવું જોઈએ કઈક- કક ભેટ એવી મળવી જોઈએ જ્યારે અમે નાના- હતા ત્યારે અમે શિક્ષક- અમે જયારે સ્કૂલમાંથી નીકળવાના હતા જ્યારે અમારું ફેરવેલ હતું ત્યારે અમે શિક્ષકની માટે ગિફ્ટ લઈને આવ્યા હતા બધા ભેગા મળીને ટીચર્સ માટે વોચ લઈને આવ્યા હતા કે તમે અમને સારું એવું ભણાવ્યું અમ સારા એવા માર્ગદર્શન આપ્યા તો એની માટે અમે આ ભેટ લ્યો છે
હા તમે બરાબર કીધું કે એવી બધી ભેટો તમેરા શિક્ષકને આપો તો શિક્ષકને એ પણ થાય કે મે માટે તો એમને પણ દિલથી આગળ આગળના સ્ટુડન્ટસને ભણવાની કરવાની ઈચછા થાય એમને દિલ માં ખુશી થાય આમાં સુંદર વિચાર છે કે શિક્ષક દીવો છે જે પોતે બળીને બીજ બજાને જીવન આપે છે બીજાને જીવનો પ્રકાશ આપે છે જ્ઞાન નો પ્રકાશ ફેલાવે છે
હ
તો એક દિવો જેવો છે કહી શકીએ પોતે જળને પણ બીજાને રોશની આપે છે એના જેવું છે આ
હ
તો હું તો માનું છું કે શિક્ષક આપણા જીવનમાં ખુબ જ મહત્વની વસ્તુ રહ કેવાગે તો કે શિક્ષણનુંું જે સ્થાન છે જીવન સૌથી છું છે કારણ કે આપું ભવિષ્ય ઘડ છે અને ભવિષ્યથી મોટી વસ્તુ કઈ છે ન એક સ્ટુડ ના લાઈફમાં તો
હા તમે સાચું કો છો અને શિક્ષકો આપડણે આદર કરવો જોઈએ ક્યાંય બી આપણને મળતા હોય તો આપસંગ જોડે વાતો કરવી જોઈએ શાંતિથી એમને વિશે પૂછવું જોઈએ કે કેમ છો તમે કેવા છો ત્યારે શું કર અને ક્યારેક કેટલાક સ્ટુડન્ટ તો પોતાનું કોલેજ લાઈફ સ્કૂલ લાઈફ બધી પતી જાય સારા એવા સેટલ થઈ જાય પછી પણ એમને મળળવા જાય છે તે ખુબ જ સારી વસ્તુ છે એવું બ એ કરવું જોઈએ કે આપણા જે શિક્ષકો છે જેને આપણને એટલા સારા માર્ગદર્શન એટલો સારા સંસ્કાર આપીને મોટા કર ભણાવ્યું સારું માર્ક પાચ પર આપને ચલાવ્યા તો એમને માટેું થોડુંક કરવું જોઈએ આપણે કે મળવા જવું જોઈએ જેથી એમને પણ સારવું લાગ
તમે જોતા જશો કે શિક્ષકો ના જ્ઞાન ના લીધે છોકરાઓ કેટલી મોટી મોટી કંપનીઓમાં કામ કરે છે ઈસરો ના ત રિલાયન્સ એ બધી અંબાણી ની અદાણી ની જેટલી કંપની છે માઇક્રોસોફ્ટ છે ગૂગલ છે એવી મોટી મોટી કંપનીઓમાં પણ આપણા છકડાઓ જતા હોય છે તો આપને કેટલી ખુશી થાય છે તો શિક્ષક ને તો એથી ડબલ ખુશી થાય કે મારો ઘણાલો છે છોકરો ત્યાં એવી મોટી જગ્યામાં કામ કરે છે ર ખુશી થત હોમ સમજી શકે છે
હા તમે સાચું કો છો. અને આજે આપણેે ઘણી એવી વાતો કરી છે તો હવે આપડણે નવા ટોપ સાથે ફરી મળશો તો તમારો ખુબ ખુબ આભાર